જય સિટી કેમ છો? તમારી ઘરના બધા સારા છે ને? અને હાલમાં તમે બધા ઘરના શું કરી રહ્યા છો?
હલો હા અમારી ઘરના બધા સારા છે. હાલમાં જોવા જઈએ તો. અને ઘરના બધાં શું કે હમણાં વેકેશન છે. તો ઘરના બધા ઘરે જ છે અને મારી પણ આજે જોબ પર રાજા છે. તો હું ઘરે આરામ કરી રહ્યો છું અને હમણાં અમે શહેરમાં રહીએ છીએ. શું છે આ વર્ષે તો અમે ગામડાઓમાં આવ્યા છીએ. કારણ કે ગામડાઓમાં અમને પૂરતી સગવડ મળી રહે છે. અને હાલમાં તો શું છે આપડા અહિયાં પણ જે શહેરોમાં પ્રદુષણ એટલું વધી ગયું છે. આ તો શું છે અમારે જોબ કરવાની હોય છે. એટલા માટે અમે ત્યાં રહીએ છીએ બાકી અમને શહેરમાં રહેવાનું ગમતું નથી. કારણ કે શહેર એ ખુબ જ વિકસિત છે એમ તો. પરંતુ હાલમાં જે ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો તેના કારણે શું થયું છે. કે અમારે ત્યાં જે ગટર હોય છે તેનું પાણી કોઈ વાર બહાર નીકળી આવેલું હોય છે. કારણ કે પ્રોપર ગટરમાં જે પાણી વહે છે તેના નિકાલની નિકાસ ની પ્રોપર એટલે વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલે અમારે ઘણા બધા પ્રોબ્લેમ નો ઈસ્યુ રહેલા હોય છે. એમ તો અમારે ત્યાં શું છે એ સી ને એવું નાખવામાં આવ્યું છે ઘરે કારણ કે એ સી વગર અમારે ચાલતું જ નહિ એટલે એ સી એ ખુબ જ જીવન જરૂરિયાતની બાબત અમને લાગી રહી છે. અને એ સી ના કારણે હાલમાં જોવા જઈએ તો ઘણું બધું પ્રદુષણ પણ થઈ રહ્યું છે. કારણ કે એ સી એ આ ઘરની અંદ તો આપણને ઠંડક આપે છે પરંતુ આપણે જોવા જઈએ તો બહાર આપણને ખુબ જ ગરમી અનુભવાય છે. એટલે જેમ બને તેમ આપણે એ સી નો ઉપયોગ ઓછો કરવો જોઈએ એવું મને લાગી રહ્યું છે. અને અમે શું છે કે પ્રદુષણ થઈ રહ્યું છે તે માટે અમે એવા પગલા લીધા છે કે અમારે ત્યાં શું છે કે જે બાલ્કની છે ત્યાં અમે એ નાના નાના વૃક્ષો રોપ્યા છે. કારણ કે વૃક્ષ ના કારણે શું છે કે જે અ પ્રદુષણ થાય છે તે ઓછું કરી શકાય છે. એ કારણોસર અમે વૃક્ષ રોપ્યા છે. અને અમુક જે વનસ્પતિ છે એમને અમે આખો દિવસ બહાર રાખીએ છીએ અને રા ના અમેરી ઘરમાં પણ લઈ આવે છે. કારણ કે એટલી બધી વનસ્પતિ થઈ ગઈ છે એ રાખવા માટે જગ્યા નથી અને અમે અ જે સોશિયલ મીડિયા છે, પછી ઇન્સ્ટાગ્રામ છે પછી આપડે જોવા જઈએ તો વોટ્સઅપ છે, ફેસબુક છે, ટ્વિટર છે, ટેલિગ્રામ છે. એમ ઘણા બધા વેબસાઈટની મદદોથી અમે અ જે પ્રદુષણ છે તેના નિવારવા માટેના ઉપાયો એટલે કે ઉકેલો શોધતા આવ્યા છે. અને અમને સારા સારા પરિણામો પણ મળ્યા છે અને એમાં મને એક વસ્તુ ખુબ જ નોટિસ કર્યા મે મારા કે હાલમાં જોવા જઈએ તો પ્લાસ્ટિક નો લોકો ઉપયોગ કરી રહ્યા છે. અને બધીજ જગ્યા પ્લાસ્ટિક આવી ગઈ છે. અને પ્લાસ્ટિક નો ઉપયોગ મેં એવું નથી કહેતો કે તમે નહીં કરો કારણ કે પ્લાસ્ટિક નો ઉપયોગ કરશું તો સારું છે કારણ કે અમુક વસ્તુ આપણે લાંબા સમય સુધી પ્લાસ્ટિકમાં સાચવી શકીએ છીએ. અને એ વસ્તુની હેરફેર માટે પણ પ્લાસ્ટિક સરળતાથી ઉપયોગમાં આવી શકે છે એટલે પ્લાસ્ ટિક જોવા જઈએ તો સારું છે. પરંતુ એનું આપડે શું કરવું જોઈએ કે આપડે શું કરીએ છીએ કે પ્લાસ્ટિક ને કોઈ વાર આપડે ઈ અ ખાદ્ય પ્રોડક્ટ લાવીએ તો પ્લાસ્ટિક માં બાંધીને રસ્તાની તયની સાઇડ કાતો રસ્તા પર એવું ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. તેના કારણે શું છે જે પાલતુ જીવ જંતુ છે. પછી જે જંગલી જાનવર છે, તે કોઈ વાર અ એ જે વસ્તુ આપણે નાખ્યું. તેમાં સુગંધને કારણે એ લોકો એ વસ્તુ ખાય છે અને એમના પેટમાં પ્લાસ્ટિક જાય છે. તો એમના કારણે એમને ઘણું બધું નુકસાન સહેવું પડે છે. એટલે આપણે જેમ બને તેમ આ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને આપણે જો ઉપયોગ કરશું તો એને આપણેે કચરા પેટીમાં યોગ્ય નિકાલ કરવો જોઈએ. જેનાથી શું થશે કે કચરા પેટીમાં કચરો આપડે યોગ્ય રીતે નિકાલ કરશું તો એનો શું છે કે જે પ્લાસ્ટિક છે તેનું રિસાયકલ થશે. એટલે કે એક જ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે બીજી રીતે કરી શકશું જેમ કે આપડે એટલા માટે હમણાં જે પ્લાસ્ટીકનું કંઈ લાવ્યા છે અને આપણી પાસે પ્લાસ્ટિકનો સ્ટોર થઈ ગયો છે. તો આપણે એને યોગ્ય રીતે નિકાલ કરી શક. તો એમાંથી રિસાયકલ થશે અને આપણને એજ વસ્તુ આપણને એમાંથી બ્લોગ છે, પછી ભદ્રા છે. પછી ફ્રીજમાં અમુક જે વસ્તુઓ હોય છે તે પણ પ્લાસ્ટ તેની બનેલી હોય છે, પછી ખાસ કરીને જે હાર્ડવેરનો સામાન આવે છે. એ બધુ પ્લાસ્ટિકનું હોય છે એટલે રીસાયકલ કરી શકાય છે એટલે મન લાગે છે. તે અને મને જ્યાં સુધી ખબર છે કે ત્યાં સુધી હાલમાં અમાર બાજુ પ્રદુષણ થયું છે અને અમારે અહીયા જે અમુક અમુક વિસ્તોમાં ખેડૂતો આવેલા છે. શહેરોમાં પણ તો એમને પણ બધું નુકશાન થયું છે. તો તમે શું છે. તમે તો જે ગામડામાં રહો છો ત્યાં તમને પણ આ પ્રદૂષણને ને પ્રદુષણ ને એવી અસર થયેલી. અને અસર થઈ હોય, તો તમે તેના ઉપાય માટે એકે વાર કેવા પગલા લીધેલા એ તમે મને જણાઇ શકશો?
હા, એમ જોવા જઈએ, તો ગામડામાં પણ પ્રદુષણનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. અને આપણે બધી જ ઠેર ઠેર જગ્યા અને અમે જ્યાં રહીએ છીએ શું છે કે હાલમાં, પ્રદુષણમાં તો મેં તમને કહું. કે જે હમણાં ટુરિસ્ટ લોકો આવે છે, કારણ કે અમે જે ડુંગર પર રહીએ છીએ, તો અહિયાં જે ટુરિસ્ટ લોકો આવે છે. તે આવીને ગમે ત્યાં કચરો ફેંકતા હોય છે. જેના કારણે શું હોય છે કે પ્લાસ્ટિક ખાસ કરીને, પ્લાસ્ટિકમાં લોકો જાત જાતની વસ્તુ લાવે છે. અને અહિયાં ફેંકે છે. એમ તો ખાસ કરીને લોકો નોનવેજ અને જે મેગી હોય છે. તે વધારે પ્રીફર કરે છે, અહિયાં લાવવા માટે તો અહિયાં આવો એનો વાંધો નથી. પરંતુ અહિયાં ગમે તે એવો કચરો ન ફેક કારણ કે એના લીધે ઘણું બધું પર્યાવરણને નુકસાન થાય છે. અને અહિયાં જમીનમાં એ લોકો પ્લાસ્ટિક નાખી જાય છે, તો એના કારણે અમારી જમીન પર પ્રદુષણ થાય છે. એટલે શું છે કે અહિયા જમીન પ્રદુષિત થવાના કારણે અહિયાં અમે જે શાકભાજી જે વનસ્પતિ રૂપે છે. તેમાં અમને જોઈતા પ્રમાણમાં અ જે નફો થવો જોઈએ, તો થઈ શકતો નથી. જેથી અમારે શું કરવું પડ્યું કે, જે અમે પહેલા છાણિયું ખાતર નાખતા હતા. તે અમને એટલો બધો પૈસા ચુકવા નહી પડતા હતા. કારણ કે એ અમારી ઘરે અ ગાય ભેંસ હતી એટલે અમને સરળતાથી પ્રાપ્ત થઈ શક્યું હતું, પરંતુ હવે, શું છે? આ ગામડાઓમાં પણ પ્રદુષણનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે અમને અહીંયા છાણિયું ખાતર ઉપલબ્ધ છે એમ. પરંતુ એનાથી થઈ શકે એટલું અમને નફો મળી શક્તો નથી. એટલે જે યુરિયા છે, કોમ્પેક્સ છે. જે અ રાસાયણિક ખાતરો છે તેનો ઉપયોગ અમારે કરવો પડે છે. એ એમ જોવા જઈએ, તો શાકભાજીમાં હાનિકારક હોય છે. કારણ કે એના કારણે ઘણી બધી બીમારીઓ થવાની સંભાવના રહેલી છે. એટલે આપણે હાલમાં કોઈ પણ જગ્યાએથી શાકભાજી કે પછી કોઈ પણ પ્રકારનું ખાદ્ય પદાર્થ લઈએ તો એને તે યોગ્ય રીતે ધોવું અને ગરમ પાણીમાં ઉકાળી, ત્યાર બાદ જ એનો ઉપયોગ લેવો જોઈએ. કારણ કે હાલમાં જોવા જઈએ, તો પ્રદુષણ પ્રમાણ પણ એટલું બધું વધી ગયું છે કે આ જે મોટી મોટી કંપનીઓ હોય છે તેઓ પોતાનો જે ધુમાડો હોય છે તે હવામાં એમ જ ફેલાવી દે છે, પછી કેટલું ગંદું જે ગટરનું પાણી હોય છે તેઓ શું કરે છે કે, જો કંપનીમાં જે ગંડું પાણી થાય છે જેનો ઉપયોગ કોઈ યોગ્ય ઉપયોગ નથી તો એ લોકોએ નદીમાં ફેંકે છે જેના કારણે અમને અમે જો કોઈવાર એ પાણીનો ઉપયોગ કરીએ ખેતી કરીએ તો અમને તો નુકસાન થાય જ છે સાથે સાથે આપણે જે અહ પાણીમાં જે પ્રાણી એટલે કે જીવો રહે છે જેમ કે, માછલી છે, કાચબો છે કરચલો છે એમ એ લોકોને પણ ઘણું બધું નુકસાન થવાની સંભાવના રહેલી હોય છે અને કેટલાક કિસ્સામાં જોવા જઈએ તો એ લોકો ના મૃત્યુ પણ થવાની સંભાવના રહેલી હોય છે. એટલે આપણે જેમ જોઈએ તેમ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ તો ઓછો જ કરવો જોઈએ અને હાલમાં તમે જે કીધું કે રિસાયકલ એ ખુબ જ સારી બાબત ગણાય છે અને રિસાયકલ ઘણી બધી વસ્તનુ થાય છે. જેમ પ્લાસ્ટિક એક જ નથી એમાં છે અહ જે લોખંડ હોય છે સ્ટીલ હોય છે એ બધુંનું પણ આપડે રિસાઇકલ પાછો ઉપયોગમાં કરી શકાય છે. અને આપણે રિસાયકલ કરેલી વસ્તુ એવું નહી કે એકદમ જૂની લાગશે કે પછી એમાંથી કોઈ પ્રકારની વાસ આવશે કોઈ વાપરે હશે પરંતુ એવું નથી એ એકદમ સરળ અને સ્વચ્છ હશે આ મને યુજ કરવામાં પણ ફાયદાકારક થશે એટલે અને હાલ મા તો શું છે અમારા બાજુ પણ આ જે વૃક્ષારોપણ છે તેના કાર્યક્રમો અપનાવવામાં આવ્યા છે અને અમારેં આઇયા ડુંગરો પર અમુક જે ખાલી વિસ્તાર હતા ત્યાં અમે સરકારશ્રી ને માંગણી કરી હતી તો તેમણે ઘણા સારા એવા પ્રમાણમાં વૃક્ષો અમારે ત્યાં રોપ્યા છે. ખાસ કરીને વાસ છે, પછી વળ છે, લીમડો છે, પીપળો છે. અને જે કેરીના જે હોય છે તે ઘણા બધા પ્રમાણમાં રોપવામાં આવ્યા છે અને એમાં શું છે જે લીમડો હોય છે બધું ઠંડક તો આપે છે સાથે સાથે એના દાતણ પણ કરવામાં આવે છે પછી લીમડાનો રસ આપડે તે તો આપણા પાચન શક્તિમાં પણ ખુબ જ સારી બાબત ગણાય છે. એટલે જોવા જઈએ તો બધી જ બાબતો મને બધા બાબતોના મુદ્દે નજર રાખીએ આપડે તો મને ખુબ જ સારી બાબત લાગી અને પ્રોડુશન નું પ્રમાણ આપણે જેમ ધટાઙી શુ તેમ આપણા ખેડૂતો છે તેમને પર રાહત મળશે કારણ કે જોવા જઈએ તો બધી જ બાબતથી આપડે એગ્રી એટલે કે રાજી છેએ પરંતુ જે ખેડૂતને નુકસાન થાય તે આપને આ અહ જોવાલાયક હોય છે કારણ કે ખેડૂતને જ સૌથી વધારે નુકસાન થતું હોય છે. આપડે શું છે પ્રોડ્યુશન થતું હોય તો કોઈ વ્યક્તિ કંપનીમાં હોય કંપની ચલાવતો હોય તો તેને એટલું બધું નુકસાન થતું નથી પરંતુ જે ખેડૂત હોય છે તેની કે જે એક આજીવિકા હોય છે તે ખેતી જ હોય છે અને એનો આખો પરિવાર ખેતી પર જ નિર્ભર હોય છે અને જો કશેઈ કોઈ આવો પ્રોબ્લેમ આવ્યો અને એમનું પરિવાર જોખમમાં મુકાયું તો એનો જવાબદાર એ ખેડૂતો એટલે કે જે પ્રદુષણ તે જ રહેશે જૈવ પ્રદૂષણ કારણે વાતાવરણમાં પણ કલાયમેનટ ચેજ ઋતુ છે, હાલમાં ચોમાસા ની ઋતુ છે. તો અમારે ત્યાં શું છે, ચોમાસાની ઋતુમાં એમ નોર્મલી વરસાદ સારો એવો પડે છે. અને અમને દર વર્ષે અમે જે ડાંગર રોપીએ છે, તેમાં અમને સરળતા રહે છે, પરંતુ આ વર્ષે ક્લાયમેન્ટ ચેન્જ થયું, એટલે કે પ્રદૂષણ કારણે ઘણો બધો અસર છે પ્રદૂષણની, તો એના કારણે અમારા અહીયા જે ભાગ છે, તેમ એટલો બધો અમને યોગ્ય મળી રહ્યો નહી, અમે પણ હાલમાં ધરું એટલે કે કે ડાંગર રોપીયે છે, તો ડાંગર માં અમને જોઈએ એવો સારો ભાવ મળી રહેવાનો નથી, કારણ કે, પાણીનું પ્રમાણ જ એટલું ઓછું છે, તો અમે ડાંગર ની ખેતી પણ કરી શકવાના નથી. એટલે અમે પણ અહિયા ઘણી બધી મુસીબત માં મુકાયા છે અને શું કેવું તમારે જે શહેર છે, તો તમે ત્યાં કોઈ વાર શું છે રેલી ને એવું કઈ કાઢેલું? આ જે પ્રદૂષણ વધી રહ્યું છે, તેના યોગ્ય નિકાલ માટે તમે કોઈ કાર્ય કરેલુ તો એના વિશે મને તમે થોડી ઘણી માહિતી આપી શકો છો?
હા, એમ જોવા જઈએ, તો તમારી વાત પણ એકદમ તદ્દન સાચી છે અને પ્રદૂષણ આજે બધી જગ્યાએ ફેલાઈ રહ્યું છે. તો તેના ઉપાય માટે અમે શું કરેલું કે બધા શહેરમાં જે લોકો છે, તેઓ ભેગા મળીને જે મ્યુનિસિપાલટીની ઓફિસ છે. ત્યાં ગયા હતા અને અમે ત્યાં જે સરકા અ.. જે મ્યુનિસિપાલટી ના અધિકારી હતા. તેમના ખિલાફ અવાજ ઉઠાવ્યો, એમ તો પહેલા અમે નોટિસ ને એવું મોકલ્યું હતું. પરંતુ તેમણે યોગ્ય અમને અ.. જવાબ એટલે કે, આન્સર આપ્યો નહી હતો. તો એના ખિલાફ અમે અવાજ ઉઠાવવા માટે ત્યાં ગયા હતા, એમણે એમને અમે જણાવ્યું. કે અમારી આ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરો, કારણ કે, જો કોઈ ગટર નું નાડું ખુલ્લું હોય. તો પાણી વધારે ભરાઈ જાય અને પાણી વેહતું થાય, રસ્તા ઉપર પણ એકદમ નદી જેવું થઈ જાય છે. તો એના કારણે કોઈ વ્યક્તિને નહીં દેખાય તો, જો એ ગંનારા માં કે પછી એમાં પડ્યો તો એનું જાનહાની એટલે કે એની જાજ જવાની સંભાવના પણ એટલે કે, એનો મૃત્યુ થવાની સંભાવના પણ રહેલી હોય છે. એટલે અમે સરકારને કીધું કે તમે અમને મદદ કરો. અને એ તમારી જવાબદારી છે, તો તમારી જવાબદારી તો તમે નિભાવો, તો સારું પડશે. તો અમે બે-ત્રણ વાર અ.. કીધુ, તો પણ માન્યા નહી અને પછી અમે રેલીમાં ગયા હતા. ત્યારે એમને કીધું ત્યારે રેલીમાં જયારે અમે રેલી કાઢી ત્યારે એ લોકો માની ગયા હતા. અને અમને સમજ્યાં અને ત્યારબાદ સારી રીતે અમારું ત્યાં કામ હતું, તે થઈ ગયું હતું. એટલે એવી બધી વાતો થઈ હતી અને પ્રદુષણ ની તો તમને મે જેટલી વાત કરું તેટલી ઓછી જ હોય છે, કારણ કે પ્રદૂષણ આપણે ઘણી બધી જગ્યાઓમાં જોવા મળે છે અને ઘણી બધી અસર કરે છે. સારું ભાઈ ચાલો, જયારે આપણેે પાછા મળશુ ત્યારે આપણે જે પ્રદૂષણનો ટોપિક તમે કીધું, તેના પર વધુ વાત કરીશું.
હા, સારું ભાઈ ચાલો જયારે મળશુ ત્યારે આપડે તમે જે ટોપિક કીધો તેના પર તો વાત કરી જ શું, સાથે-સાથે આ બીજા બધા જે ટોપિક છે જેમ કે કશે ફરવા ગયેલા હોય, તે બધી બાબત પર પણ આપણે ઉડાણપૂર્વક વાતચીત કરીશું.